હું કરે?
કઈ નહી બેહિ રેલી આ બાજુ પાછર ચુલા હોલગાવા કરતી સે.
હા હા મને તો ચૂલો હલગવતા જ ની આવડે.
યાર હમને તો મન તો આવડે દિલ્હી મે ન હલગાવું છું એલે હાંજે બધને નાવાનું જોઈએ તો ગરમ પાણી કરો કે નહી.
હા હા હુ કે ખાધું કે બાકી?
આ રસોઈ હો એક બાજુ બનતી જ છે. થઈ જાય એટલે પછી જમીએ, તું એ?
મે તો બધું કામ હા હવે આજે તો શાક, રોટલી, દાળ, ભાત ન પપ્પા ક્યા છે? દાળ ભાત બનાવજે હવે દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ છે જાણે એટલે દાળ ભાત બના હવે આ બધું વાહન ને કપડા ધોઈ ન હવે નવ બેહી રેલી તાર પ ફોન કર્યો એમને ક હું કર્યા કર હમણાં તોજ તો કઈ વાંચે કે કે ની એમ કરને પછી ફોન કર્યો તાર ઉપર
હુંમણા તો કઈ વાંચો ની હારા વાંચાય જ ની તે હા તું તો બવ વાંચવ્યા તું તો તો આગળ એક્ઝામું આપલી તે તૈયારી હતી હુ કરતી હા મને કે ને કેવી રીતે તું તૈયારી કરે. તી હવારે કેલાક ઉઠવાનું બધું કેવી રીતે બધું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું કે મને.
તો કઈ ની હવારે અ એમતો કામ હો હાથ રે હાથે ઘેરે કામ હો રે મમ્મી કરે તો કરે કેટલુંક કરે એમ કરને મારે હો થોડું કરવા લાગવા પડે એટલે હવે મારે ચાર વાગે ઉઠું ને પછી અવારમાં તો વાંચવાનું સારું પડે એટલે ચી કાઢું. સવારે ચાર થી સવારે આઠ વાગ્યા સુધી વાંચું પશી અ હવારે ઉઠી ને શાક રોટલી ને એવ બનાવીને મારો દસ સાડા બાર વાગ્યા સુધી માં બધું કામ પતાવી દેમ પછી પાછી મેસની રિ લેને બે હું તો હાજે છ વાગ્યા સુધી રીઝનિંગ ને મેક્સ કરું ને પછી હ કરંટ અફેર બાકી રેય તે હાજે રોજ દેહીનું રોજ ના રોજ કરંટ અફેર કરીએે જ કરવાનું. ને હાથે હાથે પછી કંટાળો આવે ને ત્યારે એમજ મોબાઈલ માં કોઈ હાર એકેડેમી ના વિડીયો જોયા કરવાના ને તો પછી કોઈ બુક સારી રે તે વાંચવાની પછી હાજે સાત થી આઠ પછી પાછું કઈ કામ ને એવ રે મારે તો મારે જ બનાવાનું હાક રોટલા ન એલે હાક રોટલી ને બનાવીને દસ વાગ્યા સુધી જમી વમી ને તૈયાર થયા ને પછી પાસુ વાંચવાની ઈચ્છા રે તો વાંચવું ને તો પછી મેસ ને રીજનિંગ કરવું એમ ચાલુ જ રાખવાને છોડવાનું ની એક વાર છોડી દે ને તો પછી કંટાળો આવે એક દિવસ આપડે હી વાંચી ને તો બીજા દિવસ તો વાંચવાનો કંટાડો આવે એટલે રોજ ના થોડું થોડું તો કરવા જ પડે એટલે રોજ ન મારા આજ ટાઈમ. પશી પછી કોઈ વાર બઉ કામ ની આવી જાય તો પછી તે બીજા ટાઈમે એડજસ્ટ કરી લેવાય એમ. એટલે રોજ નું થોડું થોડું કરેક કરવાનું ને પાછું ફોર્મ ભરાય ને તો બે મહિનામાં ની રતે એક્ઝામ આવી જાય એટલે આપડે પેલેથી જ તૈયારીમાં રહેવા પડે એટલે પછી રોજ ના આપડે થોડું થોડું વાંચવાનું ચાલુ જ રાખવાનું તો ચાલુ જ કરી દેજે હવે.
તેને તું એ હમના ખીધું છે ટાઈ મેહ સેટ કરીને બનાવીને મૂકી દેમ મે હો. વાંચવાનું ચાલ કરું મેસ નું ચાલ કરલું બીજી બધી બુક તો ની છપતારું. તારી પાહે મે આવા થી બુક લઈને જવા અને બધી ઝરજ કરીને પાછી તન બુક આપી દે એટલે પછી બધું પહી બધું ટાઈમ ડબમે સેટ કરી ને બધું પહુ વાચો મે હુ ચાલુ કલ લખું મે કોન્સ્ટેબલમાં ફોમ ભરલું છે એઝામવાની જ છે તેની હોય એટલે કઈ કરલું નઈટલે ચાલ એટલે ફોન આવી આજે તો પૂછી લેમ તું કેવી રીતે બધું કરે તેમમ કરીને.
હા બધું ધીરે ધીરે ચાલે રાખવાનું એટલે એક્ઝામ આવી રહી ત્યારે એકદમ પેલું. અ એકદમ ટેન્શન જેવું બની આવી જાય ધીરેથી પાસે રિવિઝન ધીરેથી થઇ જાય. એટલે હવેથી ધીરે ધીરે ચાલુ જ રાખે તો સારું પડે ને પાછું રોજના કરટ અફે તો કરીએ જ કરે ન આ વડે તો કરંટ અફેર વધારે પૂછે, બધામાં એટલે કરંટ અફેર કરે તો માર્ક્સ ખેચી લેવાય ને પાછું મે મે રીંગ ના વધારે માર્ક્સ ખેચી લેવાય. ને પાછું પાર્ટ એ ને બી આવે એટલે બેમાં કમ્પલસરી પાસિંગ માક જો એટલે બે માં મહેનત તો વધારે જોઈ જનેડે તો કોમ્પિટિશન બહુ વધારે એટલે આપડે બરાબર મ તો કરવા જ પડે હમણાં.
એને મહેનત તો કરવા જ પડે એટલે એટલે તને આજે તારો ફોન એટલે યાદ આવી ગયેલે ચાલની એને પૂછી લેમ એ તો બહુ એક્ઝામ આપતી છે બધુ ફોર્મો બહુ ભરતી છે, એટલે એને પૂછી લેમ કે તું બધું કે કેવી રીતે બધું ટાઈમ મેનેજમેન્ટ કરે ઘેર નું કામ કરે પાછું વાંચવા હતું કેરે બેહે એક્ઝામ તો પાસ આઉટ થઈ જાય ને એટલે એને થોડી ઘણી માહિતી ત્યારે પથી લે લેમ એટલે મેં એમને એટલે પૂછી લીધું.
હા ને પસી તારા બુક બુક ઓછી રહે તો આવડે તાર મોબાઈલ તો સ કે ની ને હારી એકેડેમી અવડે તો ફ્રી માં આવે તો બધાએ અ હારી હારી એકેડેમી દ્વારા લેકચર હો બો હાર-હાર મુકેલા એટલે હારું પેલું ફોન માથી થોડું થોડું જોયા કરો ને વા ચવાનું કંટાળ આવે ને ઉંધ જેવી આવા લાગી જાય ત્યારે ફોન માં જોયા કરવાનું એટલે કઈ ની પણ-અ ચાલુ જ રાખવાનું થોડું થોડું પછી કંટાળો આવ્યા લાગી જાય.
હા તે બી તારી વાત તો હાચી છે તે તો હવે મારે તો મહેનત હવે કરવા જ પડવે. ટ્વેંલ્થ પાસ કરશે હવે તો બઉ બધી ભરતી આવ હે એટલે તો વાંચવાન થી તમારે ચાલુ જ કરવા પડેહેને. તે કીધું હતું તે હિસાબે હવે કાલથી વાંચવાનું મેં ચાલુ કલખુ બધું ટાઈમટેબલ બનાઈ કરું સેટ કરી લાખું કલ મેક્સ નું ચાલુ કર લાખું બીજી બધી બુકસ તો ની છે તારા પરથી લે લઉં. પછી ઝેરોક્ષ કરાઈ લેહ પહી રીઝનિંગ બધું ભૂગોળને જેટલા સબ્જેક્ટ છે તેટલા ન થોડું થોડું થોડું ચાલુ કલ્લાખું આમાતો ક્યારે છેલ્લે વેકેશન છે, એટલે તરત ટાઈમ ને બધું તો સેટ થઈ જાહે મારું.
હારું હાર તો અ એક-બે લઈ જજે તને જે-જે બુક બહુ ગમે તે લઈ જજે મારા કરત બહુ બધી બુક સે ને વાંચાઈ હગેલી સે.
એવું છે તો હારું છે ને હારું તારું વાચાઈ ગયું સે એટલે તો મને બુક મળી જાય એટલે મે રિકૈક કરાઈ લેવા આપી દેવા એટલે ઝેરોક્ષ વાળો હારું પડેહ બુક લેમ તો લેવા જ મોંઘી પડી જાહે બુક એમ એક એક બુક છૂટી છૂટી લેવા જાવા તો.
હા ને પાશુ વાત હાથે નોટસ બી બનાયુ બનાવતી ચારો જે વાચે ને તે લખ લખ હાથે હાથે લખ ખ્યાં જ કરો ને લખી-લખીને વાંચો ને તો યાદ રહી જાહે ને પસી જે જે દિવસે જે કર્યું ને તે પાછું બીજા દિવસે હવાર માજ આગલા દિવસે જે કર્યુ તે પાસુ એક વાર રિવઝન કરી લાખવાનું તોજ યાદ રહી જાહે નેતો પાસુ વાત્તાવાત્તા એક એ એક સબ્જેક્ટમાં વાંચી લેવાનું બીજા સબ્જેક્ટમાં આવે એટલે પેલા પેલું તો બધું ભુલાઈ જ જવા હે જ એટલે રોજના વા સો તેનું તે રીઝન કરતુ જવાનું ને નોટસ બનાવ્યા-બનાવ્યા કરવાનું.
હા હા તેજને તેવું તેવું જ ચાલી મેહો હવે બધી નોટ બધી ભરાઈ ગયેલી સે બુક સ્ટોટમાં જઈ ને બધી નોટ, પેન્સિલ, રબર ને બધું જેટલું જ જેટ જેટલું બધું મેં લી આવા અને બધું ટાઈમટેબલ સેટ કરતુ કીધું તે પ્રમાણે જ બધું ચાલુ કલાખ તારી ઘેરે કાલે આવું મે બધું સામાન બધું લેમ બુક ના ઝેરોક્ષ કરાય લેમ જેરોસ કરાના ટાઈમ ટેબલ સેટ કેને ને બીજા દિવસથી હવારે વાંચવાનું ચાલુ કલ્લાખ નિ હમજ પડ પાછુ તને કોલ કર મે?
હા-હા કરી દેજેને કઈ ની.
હા તેને.
ફ્રિજ છ હમણા તો. હ કઈ ચાય ચાય હ ચાય પીધી કે બાકી?
આ ચાય બનતી છ હવે ચાય ને બિસ્કીટ બોડેના ખાવા ત આવું.
અને ની ખાવાની હમણા તો માર ચાય તો બન છે હમડે.
કેમ તું તાગતે ચાય પીતી હતી તમણા કેમ બન?
અરે ચાય પી તો મને હુંકે બો ગોપરાજ જેવી થવા લાગી છે એટલ ચાય બંધ કરી દીધેલી સે.
એવું કે હ-હ-હ બરાબર-બરાબર. એવું તેવું જ હારું ને તો કોફી તો પીતી ?
હા કોફી કોફી પી તો વાતા વાતા કોફી પી તો પછી અ ઊંઘ આવતી રે તો બોની આવે એટલે કોફી ને ચોકલેટ ને એવું ખાતી જ રમ વાતી-વાતી હ એમને કેવાનું ભૂલી જઉ ખાતા-ખાતા ચ-અ-અ ચોકલેટ ને એવુ ખાતા ખાતા વાચે ને તો ધારુને એમ કે ચકલેટ ને એવુ ખા-ખાતા-ખાતા વાચવાનું થોડુંક.
હારુ ચોકલેટ હ બધી ભરી મૂકા બધી બિસ્કીટ હ લાવી બકા મને જે ગમે તે-તે પેલી બસ્કીટ હલી આવામે.
હા અનેને પાછું કે રવા જવાનું હોય તો કે કોઈ આપણને ડિસ્ટર્બ નહી કરે તે હિસાબે બેહી ને વાંચવાનું. મે તો મસ્ત આમા હજ તો ખેતર બો એટલે ખેતરમાં બધું કામ પતાવી ને ચોપડા લઈને જાયા કરો એટલે તા કોઈ આવેને શાંતિથી જત નીચે બેહીને વાંચીયા કરુ આખો દિવસે એટલે કય નહી પછી કામ નો ટાઈમ થાય એટલે ઘેરે આવીયા કરું.
પણ અમારે તો ધ્યાના પાંચમાં લાઈબ્રેરી છે એટલે બહુ વાંધો નહી એટલે હરે તને જઈ રહ્યો ને સાંજે પાછો આવી રહ્યો ને. હમ.
હા એ લાઈબ્રેરી વાળું બહ સારું પડે.
હમ ત્યાં ડિસ્ટર્બ પણ કોઈ બૂમો પણને બધા પોતે પોતા કામ કરતા ને ભાઈ આપડો કામ થઈ જાય. ત્યા આંખરેસ પાડવું હોય તો આરામથી નીકળી જાય.
લાબ્રેરીમાં બી બધી બુક્સ મળી જાય કે નહી એટલે લાાઈબ્રેરી માં વાંચવાનો બી હારુને કોઈ ડિસ્ટર્બ હોની કરે ને કાઈ ની.
હ તેવું જ વળીને હારું જ કે કોઈ બોલા હો કોઈ જોર થી બોલે હો બધા પોતપતા કામ કરતા હોય ત્યાં આપડણે બેહેવાનું ત્યા હારવું જ પડે ને.
હા મે હો મે હો કોલેજ જાતી તો કલેજ લાયબ્રેરીમાં જો તા બુકઈ વાચન નને સારું પણે તો ક્યારે જ વાંચવા પડે પતી ગયાને. અત્યારે તો સ્ટુડન્ટ પાસ ચાલતો હતો એટલે હ હારું પડતું હતું.
હમ.
તમે તો ભાડું બઉુ મોંઘુંમારે તો બઉુ આગે જવાનું એટલે મારે ઘેરે જ વચવા પડે.
હ તેના માટે ભાડું વધી ગેલુ હોય.
હા.
હા બરાબર હમણાં તો સરકાર ન ક ભાવ વધારે એટલે તો તેહો વધારે બધું જ વધી જાય.
હા હા.
હમ કેને હમણાં તો તું એ કીધું તેની હવે તૈયારી કરું હવે કાલથી હવે આગળ વાત મળ કે ફ્રોમ આવવાના છે. ભરતી પરની છે આધર બી ની ભરતી પરની છે એટલે તેમાં ભરી દેમ એમ બીજું તો હું.
હા હ બરાબર તિયારી કરજે ને બરાબર વાંચજે. હવે તો કોમ્પિટીશન બ એટલે મેહેનત થ બો જોઈએ એટલે બરાબર તારા વાંચવા જ પડ હે.
હા તેનેવુંવું તો વાચ વાત તો પડશે જ કે નહી મારે આગળ હવે બીજા કઈ ચાન્સ બી ની મલે
ટાઈમ થઇ જેલો શે વાહણ ગહવાની શે પછી કપડા ધોવાની શે ને પછી જીરીક શાંતિ થી બેહવાનુ પહી પાછું જમવાનું બનાવે કંતાળ આવે પણ હું કરે
તે તો કામતા હો તો ઘેરે છે તો થોડું ઘણું તે તો કરવા પડે કેની
હ હારું ચાલતો કામ કરી જવું
હા ને પાસો એ મને ની હમજ પડે પહી પાસો તને કોલ કરા
હા હા હારું કરીજે ને તું મે તો ઘેરે જ એટલે ફોન તો ઉંચકી જ લેવા
હારું હા ચાલ
હા